હલો.
હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે હું પાણી વિશે વિચારતો હતો તો આજે વિચાર કર્યો કે તમારી સાથે પાણી વિશે વાત કરું.
જરૂર જો આ તો પાણી એટલે મનુષ્યને માટે બહુ જ જરૂરિયાતનો એના વ નથી. પ્રાણીઓ અહ મનુષ્યો, પ્રાણીઓ પછી વનસ્પતિઓ તો બધા માટે અહ બધાના હસર્જન માટે પાણી તો બહુ જ મહત્વનું છે. તો એના વિશે તો આપણે જરૂરથી વાત કરીશું.
હા, આ પાણી એ જીવનનું અમૂલ્યદાન છે. પૃથ્વી પરના દરેક જીવ માટે પાણી અનિવાર્ય છે. માનવ શરીરનો લગભગ બે તૃતીયાંશ ભાગ પાણીથી બનેલો છે. તેથી શરીરને સ્વસ્થ રાખ વા માટે પૂરતું પાણી પીવું ખૂબ જરૂરી છે.
એ તો બિલકુલ સાચી વાત કે આપણને આપણા શરીરમાં પાણીની કમીના કારણે કેટલા બધા પ્રોબ્લેમસ થઈ શકે છે, આપણની કેટલી બધી અહ અહ રોગોનું પણ સામનું બીમારીઓનું પણ ઘર થઈ જાય છે જો આપણે ઓછું પાણી પીએ તો એટલા માટે આપણે પૂર તો પાણી જરૂર થી પીવું જોઈએ.
હા. પાણી શરીરના તમામ અંગોને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. તે પાચન ક્રિયાને પણ સરળ અને સુગમ બનાવે છે. અને જોઓ પાણી ખોરાકના પોશાક તત્વોને શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડ વામાં મદદ પણ કરે છે તેથી જ શરીરમાંથી કચરો અને ઝેરી પદાર્થો બહાર આવી શકાય.
બિલકુલ. પાણી એ આપણા માટે બહુ જ જરૂરી છે સારી ત્વચા વાળ અને પેટ નું પાચન તંત્ર સુધારવા માટે પાણી બાણ બહુ મુખ્ય ની ભા આવે છે એટલે આપણેે આપણા ખોરાકમાં ખોરાક ની સાથે સાથે આપણે પાણી નું બહુ ધ્યાન રાખવું જોઈએ. અને ગરમીની સિઝનમાં તો વધારે પડતો આપણને પાણી પીવું જોઈએ અને આપણા શરીરને ડીહાઈડ્રેટ રાખવું જોઈએ. જેનાથી આપણ નહીં અહ કોઈ પણ જાતની અહ પાણીની શરીરમાં કમી ના થાય. એટલા માટે કેટલાક વિભિંદ આપણા જે દેશી ડ્રિંકસ છે. એનું આપણને સેવન કરવો જોઈએ. જેમ કે શેરડી નો રસ લીંબુ પાણી અહ પછી અમ્મ અહ કોઈ પણ લિક્વિડ ટા ટાઈપ ના જે શરબત છે અહ પુદીનાનું પાણી આ બધા ત નું પાણી આપણને પીવું જોઈએ અને આપણા શરીરને ડીહાઈડ્રેટ રાખવું જોઈએ.
એકદમ સાચી વાત છે તમારી. પાણી શરીરનું તાપમાનને સંતુલિત રાખે છે અને ઉનાળામાં પર સેવો થવાને કારણે વધુ પાણી પીવું જોઈએ. અને પાણીની ઓડપથી થાક ચક્કર અને ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી જ અહ મનુષ્યને અને તેમજ વિદ્યાર્થીઓ માટે પણ પાણી પીવું ખૂબ જ મહત્વની વાત છે. પૂરતું પાણી પીવાથી એકાગ્રતા અને યાદ સક તેનો વધાર થાય છે. અને તમે જોયા હશ તો રમત ગમત કરનારા લોકો કેટલા મતલબ એક દિનમાં કેટલા લીટરો પાણી પી જાય છે.
તમે ખેલ જગતમાં કે કોઈ પણ માણસ કોઈ પણ કામમાં વ્યસ્ત હોય તો પણ એની દિનચર્યામાં આઠ થી દસ ગ્લાસ પાણી નું જરૂર થી સમાવેશ હોવો જોઈએ. એક સ્વસ્થ જીવન માટે આપણને પાણીની જરૂરિયાત પૂર તું પા-પાડવું બહ જ જરૂરી છે.
છે વાત તમારી સ્વચ્છ પાણી પીવાથી અનેક ચેપી રોગોથી બચી શકાય છે. જેમ કે અશુ અને અશુદ્ધ પાણી પીવાથી ટાઈફોઈડ કોલેરા અને કમળા જેવી બીમારીઓ થઈ શકે છે આથી આપણને હમેશા શુદધ અને ફિલ્ટર કરેલું પાણી પીવું જોઈએ
બિલકુલ સચ પાણીની સાફ સફાઈ અને ચોખ્ખાઈની તો આપણને બહુ જ ખ્યાલ રાખવો જોઈએ પણ એ પણ છે કે વધારે પડતું ફિલ્ટર પાણીના જે પોષક તત્વો એને એનું નાશ કરી દે છે એટલે આપણને પાણી મતલબ હા પીવું જોઈએ પણ હા એટલું બી એના જે પોષક તત્વો છે એને સમાપ્ત કરવાનું નહી નહી કરવું જોઈએ
હા અને દરેક વ્યક્તિએ દિવસ દરમિયાન નિયમિત અંતરે પાણી પીવું જોઈએ પાણી માત્ર તરસ છિપાવતી નથી પરંતુ શરીરને તંદુરસ્ત પણ રાખે છે સ્વસ્થ જીવન માટે પાણી મહત્વ ખૂબ જ તી છે. તેથી આપણને પાણીનું સંરક્ષણ કરવું અને તેનો બગાડ ટાળવો જોઈએ.
બિલકુલ સારું કહો છો. આ પાણીને તો આપણને બહુ સારી રીતે તીએ અગર જો આપ આજે આપડે પાણીનો અહ વધારે બગાડ કરીશું તો આવનારી પેઢીને આપણે સુ સુપુર્દ કરીશું એટલા માટે આપણને જે અહ ઘરમાં પણ જે વપરાશ માટે જે પાણીનો ઉપયોગ કરીએ છી એ સાવચેતીથી કરવું જોઈએ પાણીને આમ જ બેફડવું નહી જોઈએ અહ જે પણ આપ પડે જે અહ વોટર પ્યુરિફાયમાં જે પાણી અહ અહ નીકળે છે એનું પણ આપણે કોઈ પણ ઝાડવામાં એને પાણીનો પાણી નાખીને પછી એનો પણ સારો ઉપયોગ કરવો જોઈએ જેનાથી આપણે પાણીનો બગાડ ન થાય અને કોઈ પણ જેમ કે બાળકોને મોટાને નળ ચાલુ રાખવાની ની આદત હોય છે બ્રશ કરે છે ત્યાં સુધી નળ ચાલુ રાખવાની આદત હોય છે તો એ લોકોને પણ એમને ટેપ બ સારી રીતે બંધ કરવાનું અને અ પાણી નો બગાડ ઓછો કરવો એવી એ લોકોને ટેવ પાડવી જોઈએ
આ તમે જે વાતો કીધો તો એકદમ સારી હતી જેમ કે આપણે પાણીનો બગાડ ના કરીએ તો આપડી આવનારી પેઢી માટે તે ખૂબ જ ઉપયોગી બની શકે આપના આવનારા પેઢીઓ માટે તે બહુ ઉપયોગી બની શકે અને તેમને પાણીની શોર્ટેજ નીટ થાય તેથી તો કહેવામાં આવે છે જળથી જળ છે તો જીવન છે આપણેે સૌએ પાણી ની કદર કરવી જોઈએ અને પૂરતું પાણી પીવાની સારી ટેવ વિકસાવવી જોઈએ
બિલકુલ પૂરતું પાણી પીવાથી આપણને કેટલા પણ રોગોથી નિજા મળે છે અને આપણો જે સ્કીિન પણ ગ્લો કરે છે વા ત્વચાની કાળજી માટે અને વાળની પણ સાર સંંભાળ માટે આપને પાણીનો સારો ઉપયોગ કરવો જોઈએ પૂરતું પાણી આપણા શરીરમાં જાય એના માટે આપણને અ બ અ સવારે વહેલા ઉઠીને એક તો નવ ગુનગુનુપાણી પીવાની ટેવ રાખવી જોઈએ જેનાથી આપણું પાચન તંત્ર તંત્ર સારો રહે અને સમય સમય પર અ દિવસ દરમિયાન પાણી પીવતુ પીવું અ જરૂરથી પીવું જોઈએ
હા અને પાણી શરીર માંથી ઝેરી પદાર્થોને પણ બહાર કાઢે છે તે આપણે ના કિડની અને શરીર માટે ખૂબ જ સારું છે
એ તો બિલકુલ અ સારી વાત કરી તમે અને આપણે જોયું હશે કે અ જયારે આપણે અમ ડિહાઈડ્રેશનની સમસ્યા થાય છે ત્યારે ડોક્ટર પણ આપણને ગ્લુકોઝ અને જે ગ્લુકોન ડી યા ફી ગ્લુકોઝ એવી એ એવી માત્રા આપણને આપે છે કે. જેનાથી આપણું. ફરીથી શરીરમાં જે પાણીની કમી થઈ ગઈ છે એ પૂરું પાડે એટલે. એટલા માટે આપણને પહેલાથી જ સાવચેતી રાખીએ. અને પૂરતું પાણી પીવું જોઈએ અને ભોજન કર્યાના પહેલા આપણને. અમ ક એક કલાક પહેલા અને એક કલાક પછી સુધી પાણી અ મતલબ પીવું જોઈએ ત્યાં તો ભોજન કરવા ભોજનના પૂર્વ એક. કલાક પહેલા પાણી પીવું જોઈએ અને ભોજન કર્યાના એક કલાક પછી આપણને પાણી પીવું જોઈએ. તરત ભોજન કર્યા પછી પાણી પીવાથી આપણું. જનતંત્ર કમજોર બની શકે છે.
હા અગર માણસ આ બધું ફોલો કરે તો તેના શરીર ખુબ સરસ રહે છે અને તે લાંબો જીએ છે અને તે તે અને વરસાદી પાણીનો સંગ્રહ કરીને આપણને પાણી પણ બચાવવી જોઈએ અને પાણી કુદરત અમૂલ્ય સંપત્તિ છે, તેનો યોગ્ય ઉપયોગ કરવો દરેક નાગરિક ની જવાબદારી છે અને પાણી ન મહત્ત્વ સમજીને આપણે તેનું સંરક્ષણ કરવું જોઈએ.
બિલકુલ પાણીના સંરક્ષણ માટે બધા જ લોકોને સજગ રહેવું જોઈએ અને બધા ને પોતપોતાની જિમ્મેદારીઓનું ભાન હોવું જોઈએ, હવે જે વરસાદ થાય છે. વરસાદ ના પાણીને જો સંરક્ષણ ટાંકામાં ભરીએ. અ અને સંરક્ષણ કર.
એ એ પાણી ઉપયોગમાં લઈ શકાય છે, હવે કેટલા બધા જેમ જેમ જનસંખ્યા. ક્યાં વધી રહી છે, તેમ તેમ નવીન બિલ્ડિંગો અને આટલી બધીજે. ઘરો અને બિલ્ડિંગો બને છે, તો એના કારણે જમીનના જે. છિદ્રો છે, એ ત્યાં સંરક્ષણ એટલે જમીનના અંદર પાણી જવાના જે. સ્ત્રોતો છે, એમાં થોડો ઘટાડો આવી ગયો છે, એટલા માટે સળની બધું બની ગયું છે, એટલા માટે આપણને જલ સંરક્ષણ પણ નવીન ઉપાયો ખોજવા જોઈએ.
હા તમારો વિચાર એકદમ સારું છે. અને તેથી જ આપણને પાણી પીવાની અને પાણી બચાવવાની સારી આદત દરેક. અપનાવવી જોઈએ જળ છે, તો જીવન છે.
બિલકુલ સાચી વાત કરી તમે. તો ચાલો હવે એવા કોઈ ટોપિક પર ફરીથી વાતો કરીશું. હમણાં અ ફરી મળીએ મારે થોડું મોડું થાય છે, ચાલો તો પછી મલીશું. જય શ્રી કૃષ્ણ.